હલો
તો કેમ છો
બસ મજામાં છું ભઈ તમે કેમ છો તમે કેમ છો મજામાં
હમ્મ
બરાબર બરાબર
હા હા મજા દિવસ પછી વાત કરે દિવસ પછી વાત કરીએ છીએ
હ.
કે તો એ પર વાત કરીએ
હા હા બોલો બોલો કયા વિષય ઉપર વાત કરીશું આપડ આજે
હા. આજ આપીેશના તહેવારો વિશે વાત કરી યે.
એ તો બહું જ સરસ વાત કીધી તમે ચલો ચલો આજે વાત કરીએ ભારત દેશના અ તહેવારો વિશે વાત કરીએ ચલો એ તો બહુ જ રસપ્રદ વાત છે
હા.
કયો તહેવાર તમને ગમે છે બોલો?
તહેવારોના દેશ તરીકે સ સમગ્ર વિસિત છે અહીં વિવિધ એક ધર્મ અને પરંપરાઓ લોકોના કહેજ તહેવારો ઉત્સાહથી ઉજવે છે
બરાબર છે. બધો બોલો શું પછો પછી.
કઈ ફેવરેટ છે?
અમ મને તો દિવાળી પછી ઉત્તરાયણ આ બે તહેવાર મને બો ગમે.
હા બઉુ મજા આવે છે. તે દિવાળીમાં ફટાક્યા પછી ઉત્તરાયણમાં પતંગ ચક કવાનીમાં
હા બહુ જ મજા આવે છે ભાઈ કેવું છે કે દિવાળીમાં જે ફટાકડા હોય એ ફટાકડા લેવા જાવ ત્યારે દુકાન પર તમે જઈને જોવ એટલે કેટલા બધા ફટાકડા હોય છે અને આપને એમ થઇ જાય કે આ લઈ લઈએ પેલું લઈ લઈએ બધું જ લઈ લેવાની ઈચ્છા થઈ જાય. અને ફટાકડા ફોડવાની બી એટલી મજા આવે પછી રા ના. નજારો જ અલગ થઈ જતો હોય છે દિવાળીમાં તો.
બઉ મજા આકાશમાં ફટાકડાો શું બોલો?
હા હા બોલો એમ કેવ છું સાંભળું છું બોલો શું કો છો.
હા. ફટાકડા ફોડવાની મજા જ અલગ હોય છે. તે તું લાાઈટનિંગથી ભરી જાય છે. મજા આવે છે.
બરાબર છે બરાબર છે કેટલી મજા આવે છે જ્યારે આખા ભારતમાં ફટાકડા ફૂટતા હોય અને આકાશમાં ફટાકડા ફુટતા હોય એટલે કઈક નજારો જ અલગ આવતો હોય છે.
અને દિવાળીના દિવસે લોકો ઘરે અને રંગોળીઓ પર બન
હા લોકો અ દીવા કરતા હોય છે અને રંગો ળી બી કરતા હોય છે. એટલે રંગોળી અ માટે તો કેવું હોય કે લેડીઝ જે છે બેનો એ બધી તો બે બે બે ત્રણ ત્રણ દિવસ કેટલા બધું આ બધી તૈયારીઓ કરતા હોય છે.
હા. બધી જ કરે છે.
હા બધા લોકો ખુબ એક્સાઈટ થઈ જાય છે. જયારે દિવાળી આવે છે એટલે કેવું હોય કે દિવાળી ના દિવસે ફટાકડા ફોડી ને જયારે બીજો દિવસ આવે એટલે નવું વર્ષ ઉજવાતું હોય છે. અને નવા વર્ષની મજા પણ એક અલગ જ હોય છે. જયારે બધા એકબીજાના ઘરે મળવા જતા હોય છે. અને એકબીજાને મળીને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે.
બરાબર ને.
તમે હોળી વિશે શું
એ
હોળી કે
હોળી સારો તહેવાર છે આમ તો કેવું છે કે હોળી અને ધૂળેટી
હવે બે તહેવાર કેવાય કારણ કે હોળી ના દિવસે તો કેવું હોય કે પેલા આપડે બધા લાકડા ને બધુ ભેગું કરીને પછી હોળી સળગાવતા હોયએ છીએ. એટલે બધા આપણે હોળીની પૂજા કરતા હોઈએ છીએ હોળી ના દિવસે. અને પછી હોળી ના પછી બીજો દિવસ આવે છે ધૂળેટી. એટલે ધૂળેટીમાં બંધા એકબીજાને ને કલર ઉડાડીને એકબીજા સાથે રમતા હોય છે. એકબીજાને રંગો ઉડાડે
તે હા પછી કારના મીઠાઈઓ ખાય છે. મજા આવે.
હા હોળીમાં પણ મજા આવે છે સાચી વાત છે. આપડે હોળી
પછી હમ આપણા ગુજરાત દેશમાં તો નવરાત્રી સૌ લોકોના લોકપ્રિય તહેવાર છે
હા નવરાત્રી બધા નો પ્રિય તહેવાર છે તો મને તો નવરાત્રીમાં ગરબા રમતા જ નથી આવડતું તમને આવળે
લોકો દાંડિયા રાસ રમે છે નવરાત્રિ ગમે છે
હા ગમે છે મને બી નવરાત્રી બહુ જ ગમે છે કારણ કે નવરાત્રી હોય ત્યારે કેવું હોય છે કે આપડે સવારથી ઉઠી જઈએ પછી આખો દિવસ તમે ઓફિસથી કામ કરીને બધું કામ પતાયને તમારે આખા દિવસમાં એનો અ ટાઈમ મળી જાય છે જેમ કે સાંજે રમવા જવું હોય તો તમારી પાસે પૂરતો ટાઈમ હોય છે એટલે આપને ખુબ મજા આવતી હોય છે નવરાત્રીમાં અને પાછો બધા કરતા મોટો તહેવાર હોય છે નવ દિવસ ચાલવા વાળો તહેવાર એટલે બધાને બહુ મજા
અડી રાત રાત સુધી લોકો તો ગરબા છીએ અલગ જ મજા આવે છે ન નવરાત્રીના નવ દિવસ એના પછી દસમા દિવસે રાવણને રાવણ જલાવવામાં આવે છે.
હા એ રાવણ કેમ અ સળગાવવામાં ક્રિસમસ માં પણ બહુ મજા આવે છે. ક્રિસમસ તો અ જોકે બહાર નો તહેવાર છે. પણ આપડે ભારતમાં તો પણ બહુ ઉજવાય છે, ક્રિસ મસ એમાં જે થર્ટી ફસ્ટ અ અ છેલ્લી તારીખ હોય છે એ બધાને ખુબ જ ગમતી હોય
પચ્ચીસ દિન
થર્ટી ફસ્ટ ડિસેમ્બર. જય્યારે લોકો બધા રાહ જોત તા હોય છે. થટી ર્ફર્સ્ટ ડિસેમ્બર ની
એના પછી આ આપણે છીએ તેમાં ખુબ મજા હોએ છે.
હા હા મકર સંંક્રાંતિ અને ઉત્તરાયણ જોવા જેવી તો બંને એક જ છે. એટલે ત્યારે પણ બહુ મજા આવે છે. કે આપણે સવાર રે ઉઠીને સિધાજ પતંગ લઈને, દોરો લઈને સીધા આપણે ઉપર ઉપર ધાબા પર જા ચડી જઈએ છીએ. પછી પતંગ ચગાવતા હોઈએ છીએ. બહુ મજા આવે છે. ત્યારે પણ ઘણા બધા પતંગો આપણે લેતા હોઈએ છીએ ઘરે.
એના પછી એકબીજાની પતંગ કાટિએ કરીને ચીલાવ્યા કરે છે. આવેવે છે ઉત્તરાયણમાં પણ
હા સાચી વાત છે. સાચી વાત છે.
છોકરાઓ સવાર થી સાંજ સુધી પતંગ પતંગ જ ચકાવ્યા કરે છે.
હા, છોકરાઓ, અને બધા નાના મોટા બધા સવારથી લઈને સાંજ સુધી
પતંગ ચગાવતા હોય છે, અને ધાબા ઉપર સ્પીકર રાખ તા હોય છે. બરાબર છે, પછી સ્પીકરમાં જોર જોરથી ગીતો વાંગતા હોય છે. અને ગીતો ગીતો વગાડીન ને સાથે સાથે પતંગ ચગાવતા હોય છે, એટલે લોકોને બહુ જ મજા આવતી હોય છે, અને એમાંય ખાસ કરીને અમદાવાદ છે, સુરત છે, આ બે જગ્યા એ તો ઉત્તરાયણ કરવાની મજા જ કઈક અલગ છે.
સાચી વાત ત્યાં બઉ બધા કે છે, કેટલાક લોકો અમદાવાદ અને સુ સુરતમાં
હા સાચી વાત છે, એમાં અમદાવાદ તો ખુબ જ ફેમસ છે. કેતળી જગ્યા
પછી આપણા દેશમાં ગણેશ ચતુર્થી થી લોકો કેટલા ઉલ્લાસ
હા બરાબર છે, ગણેશ ચતુર્થી
હા હલો
લોકો ઘરે ગણપતિ ન ખુબ સેવા કરે
હા સાચી વાત છ, કે ગણપતિ બાપા આવે છે પછી આપણે એને કેટલા અ જોશ જોશ જોશ થી લાવીએે છીએ પછી એની સેવા કરીએે છીએ પછી બધી જગ્યા અલગ અલગ રીતના કોઈ પાંચ દિવસ રાખે કોઈ સાત દિવસ આઠ દિવસ એવીીતના બધા અલગ અલગ દિવસ રાખીને પછી એનું વિસર્જન કરતા હોય છે.
હા મજા આવે છે, આ બધા ફેસ્ટિવલ મળીને વાત કરીએ જે શ
ઓ ઓકે જય શ્રી કૃષ્ણ.